હલો.
હલો.
હલો, તમને મારો અવાજ આવે છે?
ના તમારો અવાજ આવે છે, શું મારો અવાજ આવે છે, તમારા સુધી?
હા, આવે છે.
તો હું એ પૂછતી હતી કે આજે આપડે કયા મુદ્દા પર વાત કરવાના છે?
આજે આપડે મોબાઈલ અને સોશિયલ મીડિયા વિશે થોડી વાતો કરીશું.
હમ્મ. સારો વિચાર છે. તો તમે એના વિશે શું કહો છો. તો મોબાઈલ અને સોશલ મીડિયા શે
જનરેશન બોજ ટેકનોલોજી માં આગળ વધી ધી છે અને એ લોકો કોઈ સ્કૂલ ની કોઈ પ્રોજેક્ટ હોય, કે કોલેજના અસાાઈનમેન્ટ્સ હોય એ બધ બધી જ વસ્તુઓમાં સારામાં સારો રોલ પ્લે કરે છે. કારણકે મોબાઈલમાં એ આઈ વડે એ લોકો અહ ટોપિક નાખી દે છે અને સારામાં સારું એનું કેહેવાય ને મટીરિયલ એમને મળી જતું હોય છે, તેના લીધે એ લોકો સારા લેવલ પર આવી જતા હોય છે. અને હમણાં તો આપડા ઘરની લેડીસો છે તે બધા ફોન યુઝ કરે છે, જેનાથી એ લોકો અહ બધાને સાથે વાતચીત કરે છે, પછી યુટ્યુબમાં એ લોકો નવી નવી વાનગીઓ જોવે છે, પછી ઘરે બનાવે છે, પછી અહ અથાણાઓ અથાણાઓ, પછી છુંદા, પછી કોઈ નવા શાક, નાન, રોટલી, પનીર નું શાક આવું બધું આપણને ખાવાનું બહુ ગમે પણ બહારનું બહુ મોંઘું પડતું હોય છે, જેથી આપડે ઘરે બનાવવું સરળ પડે, તો તે માટે આપડે ફોન નો ઉપયોગ સારી રીતે કરીએ છીએ કે યુટ્યુબમાં આપડે વાનગી જોઈ લીધી પછી આપડે ઘરે બનાવીએ છીએ તો આપણને બહાર જેવુંજ ભોજન ઘરે મળી જતું હોય છે. તેથી આજની જનરેશન આ ફોનને સારા વેમાં ઉપયોગ કરે તે બોજ મોટી વાત છે અને સોશિયલ મીડિયા ઉપર એ લોકો પોત પોતાની જાતની આવડતને સ્કીલ્સ પ્રમાણે ડેવલપ કરે છે, પછી એ પ્રમાણે એ લોકો પૈસા પણ મેળવે છે, શું તમને ખબર છે, આની?
હા તમે તો બો સારી વાત કરી અને ઘણું બધું સમજાયું મને કે કેવી રીતે આપણેે અરે મોબાઈલ નો ઉપયોગ કરી રહ્યા છે આજના સમયમાં અને એવી રીતેનો ઉપયોગ નો ઉપયોગ કરો કેવી રીતે બતાવે છે એ પણ તમને બતાવી તમે જેમ કહો છો ને કે આજના સમયમાં એટલે કે
શીખવી દે છે અને જાજા નું એટલે કે કોઈ પણસ્તુ સને એમાં સોશિયલ મીડ આપણે તે લાભ લઈ લઈએ છીએ સોશિયલ મીડિયા વગર અને મોબાઈલ વગર આજના યુગમાં ચાલે એ બની જયું શકે કારણ કે આજના યુગ તો ડીઝી યગ એને ડિજિટલ યુગ કરવામાં આવે છે કારણ કે દરેક કામ એ મોબાઈલ અને ઇન્ટરનેટથી. થાય છે એ સ્માર્ટ ઉપકરણ છે જેનાથી આપણે જાય છે વોટ્સએપ ડિયાની આજના સમયમાં આપણે જોઈ રહ્યા છે કે ધીમે ધીમે છે ને વધી રહ્યો છે અને એનું છે ને પ્રમાણ એટલું બધુ વધુ વધી રહ્યું છે ડિજિટલ ઇન્ડિયા આપણે વાતો પણ કરીએ કરીયે છીએ અને આધુનિક યુગ આવી ગયું છે તો તેમાં લોકો છે ને આધુનિક પણ તો છે એવું હું નથી કે તી નથી પરંતુ લોકો છે ને એ બધી વસ્તુઓનો ખોટ ઉપયોગ પણ કરી રહ્યા છે હ મોબાઈલ થી આપણે છે ને કોઈ મોબાઈલ એ આપણે દૂર રહેલા મિત્રો સાથે સંપર્ક પરિવાર અ પરિવાર સાથે આપણે વાતો એ બધું કરવા માટે બનેલું હતું જયારે મોબાઈલ નો તે સોશિયલ મીડિયા કે એ બધું કઈ બનેલું હતું ત્યારે આ નાના નાના કામ માટે બનેલું હતું પરંતુ આજે તો આ બધું એક મનોરંજન ન રૂપ બની ગયું છે આજે આપણે જોઈએ છીએ કે નાના નાના બાળકો પણ મોબાઈલ ના એટલા બધા શોખીન હોય છે કે તે પણ મોબાઈલમાં જ લાગી રહેલા હોય છે અને મોબાઈલ જ જોતા હોય છે એટલા માટે હું એવું માનું છું કે એવું નહી રહેયુ જોઈએ તો હું તમે તમે એના વિશે શું કહો છો.
હા સારી વાત સાચી છે કારણ કે હમણાં તો નાના બાળકોને જમવાનું આપીએ તો એ જમતા નથી પેલા મોબાઈલ આપો પછી જમીએ એવું છે કોનું અને હમણાં આપડે અ મોબાઈલ ની વાત કરીએ છીએ તો એ મોબાઈલ આપ આપણા કામ માટે બન્યું તું કે દેશ દેશાવરમાં રહેતા માણસોથી આપણે વાતો કરવી હોય કે પછી આપણાથી દૂર રહેતા વ્યક્તિઓને આપણે જોવા હોય વિડીયો કોલિંગ દ્વારા તો આ બધા માટે બન્યું હતું આ ઉપકરણ પરંતુ આને કારણે અ અમુક કેહેવાય ને કે જેના ફાયદા હોય એના ગેરફાયદા પણ હોય જ છે એટલે આનાથી શું થાય સાયબર સિક્યોરિટી આપણેે રાખવી જોઈએ પછી જે હેકર્સ લોકો હોય તે ફોન હેંગ કરી દેતા હોય છે પછી આ બધાથી આપણેે બચવું જોઈએ આ બધી વસ્તુ ફોનમાં હતી નહ પરંતુ આનો એઆઈ નો ઉપયોગ કરી કરીને બધા બહુ જ કેહેવાય ને સ્કેમ કરતા હોય છે છેતરપિંડી કરે છે કોઈના ફોનમાં એમ કે કે તમારામાં ઓટીપી આવ્યું છે તે બોલો તો તમને આટલા પૈસા મળે અને કોઈ ભોળું વ્યક્તિ બોલી દે તો એના ખાતામાં જેટલા પણ પૈસા હોય તે બધા ઉડી જતા હોય છે એટલે આ બધા સ્કેમ થી આપણે બચવું જોઈએ. ને આપણે મોબાઈલ ઉપકરણનોો સોશિયલ મીડિયાનોો એવી રીતે ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી આપણને કોઈ નુકસાન ના થાય અને આપણે વ્યવસ્થિત એનો સદઉપયોગ કરીએ જેનાથી આપણી સ્કીલ્સ ડેવલપ થાય એ આપણે ભણવામાં આવે. આગળ વધીએ પછી આપણા સંબંધ સારા રહે મિત્રો સાથે ફેમિલી સાથે આપણે મોબાઈલમાં એટલું ના પડી જવું જોઈએ કે આપણે આપણી ફેમિલીને બધાને ભૂલી જઈએ કારણ કે હમણાંની વાત. તો આખી ફેમિલી ફોનમાં બેઠી બેઠી કેવાય ને કે પહેલાના જમાનામાં ફેમિલી ટાઈમ હતો કે સાંજે જમી લે બધા એટલે પછી ટીવી જોતા જોતા ફ્રૂટ ખાતા તે ટીવી ટીવી નું જે ઉપકરણ હતું તે સદઉપયોગ કરતો કે ટીવી ના બાને આખું ફેમિલી ભેગું થાય ફ્રૂટસ ખાય અને એકબીજા સાથે ગમત કરતા પરંતુ હમણાં ફોન નો એવો ઉપયોગ કરે છે એ લોકો કે આખું ફેમિલી ઘરમાં બેઠું હોય તો બધાના હાથમાં ફોન જ હોય છે કોઈ એકબીજા સાથે વાત નથી કરતું. માત્ર ફોન જ ચલાવ્યા કરતું હોય છે તમારું શું કેવું છે એના વિશે.
હા સારી વાત કરી સોશિયલ મીડિયામાં. તમે પરીવાર લ પણ કેટલી બધી બાબતો કઈ નાખી છે કારણ કે આજના સમયમાં જાણીય છીએ આપણે કે પરિવાર એ આપણા માટે કેટલું જરૂરી છે અને તેમાં આવી ગયો છે. મી બાળકોને આપડણે જાણીએ છીએ કે નાના નાના બાળકો એ હજ ફોન ચલાવી રહ્યા છે જેમ કે મેં વાતો કરી કે ફોન વગર તો ખાતા પર નથી રડવા લાગે છે એટલે આપણને ફોન આપવું જ પડે છે પરંતુ મેં શું એવું વિચારું છું કે. તેમના કારણે તેમનું જો આવનારું ભવિષ્ય છે એ અને તેમનું જે સંસ્કારો છે એ તેમાં છે ને ખૂબ જ એટલે તેનું ભવિષ્ય ખૂબ જ એટલા ખતરામાં જઈ રહ્યું છે પહેલાના સમયમાં બાળકો જયારે. ત્યારે તેમને સ્કૂલ માંથી હોમવર્ક કઈ પણ શોધવા માટે આપવામાં આવતું કેનો પ્રશ્ન ન આન્સર એટલે કે જવાબ શોધી લાવજો ત્યારે આપડે આખી પુસ્તક શોધી શોધીને તેમાંથી આપણે જવાબ લાવતા. પરંતુ આજના બાળકોને એવો કઈ પણ સ્કૂલ માંથી હોમ ઘરનું કામ કે કઈ પણ આપવામાં આવે છે ત્યારે તે લોકો સીધા ઘરે આવીને એનું જીપીટી કરી લે છે ગૂગલ કરી લે છે યુટ્યુબ પર પૂછી લે છે. આવ બધી વસ્તુઓ કરતા હોય છે તો એટલે તમે વિચારી શકો છો કે કેટલી હદ તક એનો પ્રમાણ તે આજે વધી રહ્યો છે અને સૌથી વધારે તો એ હું માનું છું ને કે બાળકો પર એનો અસર કરી રહ્યો છે કારણ કે તેનું ભવિષ્ય એ ખૂબ જ દિવસ. ને દિવસે ખુબ જ ખતરામાં જઈ રહ્યો છે એટલા માટે હું માનું છું સોશિયલ મીડિયા અને આ જેટલી પણ વસ્તુઓ છે તો એનો સૌથી આડઅસર નાના બાળકો પર પડી રહી છે અને પછી આવે છે યવાનો તો યવાનો પોતાની. જારે ભવિષ્ય બનાવાનું ઉજ્જવળ કરવાનો સમય હોય છે ત્યારે તે લોકો આજના સમયમાં સોશિયલ મીડિયામાં અને એ જે સોશિયલ મીડિયાની એપ્સો છે જેમ કે ઇન્સ્ટાગ્રામમાં આગળ વાત કરી રીતે ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ યુટ્યુબ એ બધામાં લાગી રહેલા છે. તો એ સૌથી ખરાબ અ બાબત છે તો તમે એના વિશે શું કહો છો.
હા કારણ કે આજની જનરેશનને તો એકદમ એક્ટિવ રહેવું જોઈએ કારણ કે આ દોડતું છે યુગ કે એમાં આપણેે થોડીક વાર પણ શું આપણે સમયની સાથે જ ચાલવું જોઈએ સમય આપણી સાથે નહી ચાલે કારણ કે જો આપણે થોડા પણ સ્લો. પડી જશું તો સમય આગળ નીકળી જશે આપણે પાછળ રહી જશું. પરંતુ એનો મતલબ એ નહી કે આપણે ફોનમાં જ પડ્યા રહીએ. આપણે ફોનની ટેકનોલોજીને સમજવું જોઈએ પરંતુ એનો સદઉપયોગ કરવો જોઈએ ન કે દુરુપયોગ કરવો જોઈએ અને આ ખો દિવસ આપણે ફોન અને મોબાઈલ લઈને રહીએ. એમાં આપણો સમય વેસ્ટ થાય છે, આપણી આંખોમાં દુખાવો થાય છે, પછી અ આપણામાં આળસ આવે છે, આપણને કામ કરવાનું મન નથી થતું અને આવું બધું થતું હોય છે. એટલે આ બધા એના ગેરફાયદાઓ છે કે આપડે ફોન ઘણી વાર જોઈએ ને તો આપડી આંખોમાં નંબર આવી જતા હોય છે જેથી ચશ્મા પણ પહેરવા પડતા હોય છે. એટલે આવી બધી આવા બધા ઉપકરણોનો આપડે ઉપયોગ કરવો જોઈએ. હા જીવન જરૂરિયાતની વસ્તુ ગણી શકાય. પરંતુ એનો એટલો પણ ઉપયોગ ન કરવો જોઈએ કે જે થી આપણે આપણા ફેમિલીને બધાને ભૂલી જઈએ.
હા કરવો જોઈએ તમે જે વાતો તમે જે વાત કહો છો કે એ બધો ઉપયોગ કરવો જોઈએ. હું એવું નથી કેહેતી કે નથી કરવો જોઈએ કરવો જોઈએ. ચાલો તમારી સાથે મને વાત કરીને ખુબ જ સારું લાયગુ.
હા મને પણ.